હાલો
અ, શું કરો તમે?
કઈ નહી, હું તો એમને જ બેસી રહીલી છું, તમે શું કરો?
હું, તો હમણાં સુઈને, સૂઈને ઉઠી, જ ચા નાસ્તો થઈ, ગયો તમારો?
હા, હા મારું ચા નાસ્તો થઈ, ગયો તમારો?
હા, ક્યાનો હમણાં જ તો ઉઠવીને એમ જ હમણા ઉઠી ને ત્યારે જ કરી લીધું પછી, તમને કોલ કયોં હું.
અચ્છા, અચ્છા શું કર્યું? નાસ્તામા.
કઈ, નઈ એમમાં ચા બિસ્કીિટ હું, શું કવું કે બધા હમણાં, બહુ કામખ્યા દેવી નુંમ બહુ ચાલતું છે, ફરવા માટે તે ઉત્તરાખંડ સાઈડે જ આવેલું છે, મંદિર કે કઈ સાઈડે આવેલું છે.
એ છેને, આસામમાં આવેલું છે, આસામ ના કોઈ અ પહાડ છેને. કોઈ હિમાલય, જો કોઈ પહાડ છે, ત્યાં આવેલું છે. કમાખ્યા દેવી, નું મંદિર આસમમાં છે.
હા, તો ત્યાં શું એમ શું પ્રસિદ્ધ છે.
એ તે છેને, એકાવન શક્તિ પીઠોમાં નુ એક શક્તિપીઠ છે. ત્યાં છેને, એમ માતાનુ કોઈ શું કેહેવાય કોઈ મૂર્તિની પૂજા નહી, કરવામાં આવે ત્યાં એક શિલા લેખ છે, તેની પૂજા કરવામાં આવે છે.
અચ્છા, એવું છે
હા, જયારે, અ ભગવાન શ્રી મહાદેવજી સીતામાં પાર્વતી માતા ને એમ લઈને ફરતા હતા ને ત્યાં વિષ્ણુ ભગવાન તેમના એકાવન અ પેલું કર્યું હતુ ને હ, તેમાંથી, એક અ તા પણ એક માતાનુ એક શરીરનો હિસ્સો ત્યાં પણ પડ્યો હતો તો તેને શક્તિપીઠ કહેવાય છે તે
અચ્છા પછી મને પણ ખબર છે, આ જે મંદિર તે તો શક્તિપીઠ માંથી એક કહેવાય ને
હા, હા, તેજ અને તે મંદિરની અ પ્રખ્યાત વાત એ છે કે તે મંદિર છે ને વર્ષોમાં જે એ વન, એક વર્ષ હોય ને તેમાં છે ને ત્રણ દિવસ માટે તે મંદિરને બંધ રાખવામાં આવે છે
અચ્છા, અચ્છા, હા, પછી આ મંદિર તે ગુવા, ગુવા, ગુવાટી કેવાય ગુવાહાટી ની નીલા નીલાચલ પર્વત પર આવેલું છે ને ગુવાહાટી ના નીલાચલ પર્વત પર હા પછી તેમાં મૂર્તિની પૂજામાં ખાલી શિલાની પૂજા થાય છે
હા હા તેજ અને તે ત્રણ દિવસ માટે મંદિર બંધ કરવામાં આવે છે અચ્છા
હા પછી આ મંદિર સાધના નું એમ સાધના માટે વધારે મહત્વ છે ને બધા સાધ
હા હા તેજ અને જયારે આ મંદિર અ ખોલે ને ત્રણ દિવસ પછી ત્યારે જે કાપડ હોય ને જે વસ્ત્ર તા રાખવામાં આવેલું હોય તે બધાને પ્રસાદી રૂપમાં આપવામાં આવે છે અ અને બધાની અને બધા કે છે આ મંદિર માં છે ને બધાના કુળમાંથી કોઈ એક જ જણ જઈ શકે છે અને જે લોકો એમ લોકો ના કુળ માથી બધા જાય ને એ લોકો તો વધારે પડતા એમ બો જમ સારા લોકો હોય છે છે એમ હેવામાં આવે છે પણ બધા ના કુળમાંથી કોઈ ના કોઈ એક માણસ તા જાયજ
હા બ પછી આ સ્થળને એમ બધામ કે ઘણું અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે
હા હા એ તો છે આ સ્થાનમાં છે ને બધા એક પેલુ શું કેય પવિત્રતા નું પણ છે અને છે ને બધા પેલું અ
હા હા બોલો
ત્યા છે ને અ પેલું તંત્ર વિદ્યા વાળું પણ એક સાઈડમાં પેલું કામ એ પણ થાય છે ત્યાં
તે તંત્ર સાધન નુ મહત્વ કેન્દ્ર તેને માનવામાં આવે છે પછી એમ પન જો ને દર વર્ષે અંગુબાચી મેલા નું પણ આયોજન કરવામાં આવે છે
હા હા તેજ અને છે ને ત્યાં અગર કોઈ સ્ત્રીને કઈ પ્રોબ્લેમ હોય જેમ કે અ જડસ જડસ વા અ
સમજી ગઈ હું, સમજી ગઈ તમને બોલતા ને આવડે રજસ્વા બોલાય
હા, રજસ્વામ માટે જે પણ કઈ પ્રોબ્લેમ હોય ને ત્યાં આગળ જઈએ જિયે ને આપણેે તો એ પણ સારું થઈ જાય અને જે સ્ત્રીઓને એમ અ છોકરાઓ ના થતા લોકો પણ ત્યાં જાય તો પણ ત્યાં બધું સારું થઈ જાય એમ માન્યતા છે એમ, માન્યતા નથી એવું સાચે થાય પણ છે
અને, નેહા આવું ના કર પછી આમ જે મંદિર છે તે ગુંડજને સ્થાપત્ય કલા વિશે એમ બોઉ પ્રખ્ય પ્રખ્યાત છે ને પ્રસિદ્ધ છે ને આસામમાં સંસ્કૃતિ તેની
એ પણ છે આ મંદિરે મને પણ જવું છે એમ બધા કે બોજ એટલે બોજ સારું મંદિર
હા, એજ આસામ સાઈડ આવે છે પછી ત્યાંથી આપડે એમ કાશ્મીરને એ બધું જઈ શકીએ ને ફરવા માટે.
હા, જઈ શકીએ ત્યાંથી તો આપડે આસામમાં પણ કેટલી બધી જગ્યાઓ છે ફરવા માટે. આસામ પણ બો-બો વાર ફરવા જઈ શકે જેમ કે આસામની ચાય ચાની બાગો
હમ્મ. પછી ત્યાંના લોકો પણ બહુ સારા હો હોય છે એમનેમ એટલે બોવ એમ સ્વભાવમાં પણ સારા હોય છે, ને દયાળુ પણ હોય છે.
દયાળુ હોય છે ત્યાંના લોકો. અને પછી ત્યાં તો ચા ની આપણી ખેતી પણ ત્યાં જ થાય ને, ચા ના બાગ તરીકે પણ આસામ હા ઈ જ. એને આસામનો ચાની બાગ ની ખેતી પણ કહેવામાં આવે, તો કેટલી બધી તા વસ્તુ હશે ફરવાની. અને આ સામ એટલે આસામ. તા કેટલો પણ ફરી એમ ઓછું લાગશે.
હા એ તો છે. એટલે જ મારે આસામ તો જવું છે, ત્યાંના પહેરવેશ એ પણ મને બહું ગમે છે. ત્યાંના પહેરવેશ ના ચપ્પલો, પછી હાથના ઘરેણા, પછી ઘરે અને માથામાં પહેરે એ બધું પણ કેટલું મસ છે ને પછી તેઓ બાગાયતી ખેતી કરે તે પણ.
હા તે એ જ ને. અને ઉપરથી લોકો ખબર અહ જ્યારે ખેતી કર જાય તો કોઈ અહ પાછળ કંઈ બેગ જેવું ટાંગે
હા એજ. બાગાયતી ખેતી કરે ને ત્યારે એ લોકો એમ ટંગાવે છે.
હા. અને ત્યાંના લોકો પણ દેખાવામાં પણ કેટલા સારા હોય છે એકદમ નેચરલ ગ્લો હોય છે એ લોકોમાં.
હા એ તો છે.
ઈ જ ને. અને ત્યાંનું એમ વાતાવરણ પણ બહુ જ સારું હોય છે એકદમ આમ આપણા ત્યાંનું વાતાવરણ કરતા પણ ત્યાંનું વાતાવરણ બહુ સારું હોય છે. ત્યાં ત્યાંની હવાઓ એકદમ હવાઓ પણ એકદમ સારી શાંત જેવી ત્યાં આ પેલું આસામ આખું શહેર જ શાંત જેવું છે.
હા એ તો છે. અને ત્યાંને એમ પ્રકૃતિ પણ બહુ સારી છે, ત્યાંના શાકભાજી લોકો તો ઘરે જ એમ ઉગાવે છે ને એવું કઈ છે.
હા હા એ લોકો પોતે જ પેલું ખેતી કરે છે બા. બાગકામ કરે છે તેમાં ટામેટા બધું. પોતે જ એમ વાવે છે એટલે ત્યાંના લોકો એમ બહુ જ સારા છે.
હા અજને થયા હા બોલો.
ના ના તમે કેવો.
ના ના તમે બોલો નને કઈ નઈ.
હા હા અને પછી ત્યાંના લોકોની એટલે પેલી અ શારીરિક ક્ષમતા પણ આપણા. વધ હોઈટ છે અને ત્યાંના લોકોની હેલ્થ પણ આપણા કરતા વધારે સારી. હોય છે કેમ કે બધું એમ સારું સારું ખાતા હોય છે આપણું જ આપણા. આપણા જેમ કેમિકલ વાળું કઈ નહીખાય તો.
હા બરાબર અને તે ઉત્તર પૂર્વ રાજ્યમાં આવેલું છે ને આસામ.
હા હા.
હા અને તેની રાજધાની કોઈ દિસપુર કરીને તેની રાજધાની છે.
હા હા એ પણ અને પછી એ આપણી સાત સિસ્ટર માની એક સિસ્ટર છે ને. ભારતની સેવન સિસ્ટર માં કહેવાય.
હ હા હા પછી તે બ્રહ્મપુત્ર નદી અને સમુદ્ર બ્રહ્મપુત્ર નદી સમ. સમુદ્ર સંસ્કૃતિ માટે ખુબ પ્રખ્યાત છે એવું કઈ છે.
અચ્છા એવું પણ છે. તો મને ખબર જ ની હતી તમે એક નવી જાણકારી મને આઈ પી
તે વિવિધ ભાષાઓ એ બધું છે તે તે માટે પણ પ્રચલિત છે ત્યાં વિવિધ ભાષાઓ બોલાય ભાષા લોકો ના વસે, ત્યાં વિવિધ ભાષાઓ બોલાય છે એમ
અચ્છા એવું પણ છે એ પણ મને ના ખબર હતી
હા, એટલે, હા, પછી છે તેનાથી આગળ આપડે જઈએ તો પછી કાશ્મીર છે શ્રીનગર છે, શ્રીનગર માં પણ કેટલું બહુ ઘણું મસ્ત સુંદર દ્રશ્યો છે એ પૂરા મોટા મોટા, એમ પહાડો છે એકદમ ગ ગ્રીન, ગ્રીન બધું એટલે ગ્રીન, ગ્રીન, છે, લીલા કલર, લીલા છમ બધું છે
હા, એ પણ છે, અને પછી એમ પણ ધરતીમાંનો સ્વગૅ જમ્મુ કાશ્મીર ને જ કેવાયને
હા, એજ તો, તેમાં શ્રીનગરમાં પછી કેટલી બધી જાત, જાતની પહેરવેશ છે કાશ્મીરી ચૂડી થઈ, ગઈ, પછી કશ્મીરી પાયલ, કશ્મીરી પહેરવેશ અ પછી ત્યાંના લોકો ની કશ્મીરી એક શાક આવે તે પણ બહુ પ્રસિદ્ધ છે પછી એક ખજૂરી અને દ્રાક્ષ પણ કઈ છે આવે ને ત્યાંના કાશ્મીરના.
હમ હા અને કાશ્મીરની બિરિયાની પણ બહુ ફેમસ હોય છે.
વેજ.
હા વેજ
અચ્છા બંને જ ફેમસ હશે.
હા એજ બંનેવજ હશે મેં કોઈ દિવસ ટ્રાય નથી કહી પણ એમ મેં સાંભળ્યું છે. બિરિયાની માં કશ્મીરી બિ બિરિયાની બધા બો જ ખાય
અચ્છા કાશ્મીર મા એમ તો હૈદરાબાદની પણ ફેમસ છે.
હા હા હૈદરાબાદ ની પણ અને કાશ્મીર ની બંને સાઈડ.
પછી કાશ્મીર ના મરી મસાલાઓ પણ તો છે.
હા નઈ તો કેવી રીતે આપડું કાશ્મીરની મરચા કાશ્મીરની લાલ મિર્ચ.
હા પછી ત્યાં એમ પેલું પિંક. પિંક બધાની સ્કીન હોય છે. સ્ટ્રોબેરી ખાય છે લોકો વધારે પછી ફળો તો ઘરે. એપલ સ્ટ્રોબેરી બનેવ ખાય છે.
અચ્છા.
પછી ત્યાં એમ એ લોકો શું કરે કે એ લોકો શાકભાજી પોતાના બાગયાથી ખેતીમાં ઉગાવે છે તેનું જ. શાક બનાવે છે પછી પહાડી ખાતે લોકો મેગી અને મોમોસ પણ બનાવે છે.
હ હા અચ્છા એવું પણ છે ખબર જ ન હતી.
હમ એટલે તો ત્યાં એમ આપડે જવા જોઈએ ત્યાંનો નજારો દ્રશ્ય બહુ ઘણું સુંદર છે. અને ત્યાં જાણવા જેવું પણ બધું ઇતિહાસ પણ છે.
અચ્છા ત્યાં તો પછી અ જમ્મુ કાશ્મીરમાં કતારા માં. તો પછી વૈષ્ણો દેવી મંદિર પણ આવેલું છે ને.
હા હા એજ વૈષ્ણોદેવી માતા નું મંદિર પણ છે કટારા સાઈડે. હા, ચાલો તો હવે હા, હા, હા, ચાલો હવે હું તમને ફોન મૂકું પછી વાત કરીએ
હા, સારું
હા
હાર ભાઈ